તો કઈ બાજુ છો?
એ એવું છે. શું વટ વય નહી જુનાગઢ શું.
હમ્મ જુનાગઢમાં કંઈ જગ્યે?
હા કાળા બાપા હ છે અસલા જઈશી રોડ કરીને છે.
તો એવું છે હા યા યા. બસ સારામાં સારો વરસાદ જો અત્યારે પડશે ધીમો ધીમો.
એમ છે.
હા તમારે?
અમારે ચાલુ છ.
હા, હા.
કલાક દોઢ કલાકથી ચાલુ શે.
હા હા જૂનાગઢ શું કર તમે?
જુનાગઢ બી એસ સી કરીએ.
હમ્મ, કઈ કોલેજમાં? હા હા.
એ મા સલબે આર્ટ આર્ટસ અરે આટ્સની ને સાયન્સની ભેગી શે.
હા હા હવે બાઉદની આર્ટસ આટ્સની ને સાયન્સની કોલેજ છે ઈમાને?
હા જો ઈમાજ.
હા. કેટલામું વર્ષ તમારે? પેલું વર્ષ.
નઈ બીજું વરહ. તે મારે
હા એ હા એમ ત્રીજા સેમમાં છે એમ.
તમે હું કરો?
હું કાઈ નઈ અત્યારે તો ઘરે શે ને તૈયારી ચાલુ શે આગળની. ફોરેસ્ટર ને હા પોલીસને આર્મીને એમ.
એવું શે ઘરે જ તૈયારી કરતાં અહે એમને?
નઈ તૈયારી તો હું ગાંધીનગર કરું અત્યારે હેને ઘરે બે એક દિવસ મા ડાઈવર પોલીસની તૈયારી થઈ ગઈ?
રીઝલ્ટ આવી ગયું પ્રિન્સનુ? હા.
આ તમારું આયુ એમ ને?
હા ખરા આટા મારું.
એ આવું છે.
હા.
હ હારું હારું.
હમ્મ, તમારે હું હાલે?
કઈ ની જો ત્યારે તું હું કે બોપર લગન લેકચર ને એવું બધું હાલે ને અમાર તો બી જે પી માં.
હા હા.
પ્રેક્ટિકલ તો કયા હજુ તો ચાલુ નથી થયા.
પ્રેક્ટિકલ નથ ચાલુ થયા એમ.
થિયરી ભણાવે છે અત્યારે તો.
હા શું તમે વિષય હું રાય
વિષય આપડે કેમિસ્ટ્રી છે. કેમે મેઈન કેમિસ્ટ્રી છે પશી એ બો અ ફિઝિક્સ છે પછી અ બોટની છે એ ત્રણ વિષય છે.
હ હ. હમ્મ, મે કરીને મેં એ બી એસ સી કરી
એવું છે કઈ બાજુ કર્યું? એમ છે.
હ વેરાવલ ગવર્મેન્ટ કોલેજ. નઈ નઈ રે રેગ્યુલર કરતાં ઘરેથી અપડાઉન કરતો.
એવુ છે પૂરું પૂરું થયું ગયું એમ કે?
હા બી એસ સી પૂરું થઈ ગયું મારે એમાં ઈન્ટરેસ્ટ નથી મને. આમ પ્રાાઈવેટ નોકરી અમારે સરકારી નોકરી લેવી છે પછી તૈયારી કરીએ.
એવું છે.
હા.
કેટલા વરષ તૈયારી કરો એક કે બે વરષ થયા?
બસ હમણા મારે કોલેજ પૂરી થઈ એક વર્ષ થયુ એનું તમારે કોલેજ શરૂ થઈ અને મારે પૂરી થઈ.
એ એવું છે એટલે એક વરસ તૈયારી કરો છો એમને.
હા એક વરષ થઈ હજી તો.
એવું છે.
હમ આ વખતે આ વખતે પોલીસમાં ભર્યું હતું પણ થોડાક પાંચક માર્કસ હારુ રહી ગયો.
એવું છે.
હા ત પાસે ફોરેસ્ટનમાં આવે.
એ એવું એમાં એ એમસીક્યુ ટાઈપ નું હોય કે માઇનસ પદ્ધતિમાં.
હા એમાં એમસી જેવું હોય ને માઇનસ પદ્ધતિ હોય એ. જેટલા ફોટા લખો એટલે માઇનસ થાય એમાં મારે ઓછાય છે બાકી તો થઇ જતા હતા.
એવું છે હ બધા ટીકટ ના ક્યાયો
હા ખોટા હતા ને એને કપના થોડાં. હા.
એટલે એક હસો લખાયને એક ખોટો લખાય તેને પોઈન્ટ પાંચ કપાય કે એક કપાય?
પોઈન્ટ પાંચ કપાઈ, એક આખો નો કપાય.
આવું છે.
હા.
ગણિત બધા બધા ભેગો હો ને.
હા બધ એમાં વિષય પે આવે. વિજ્ઞાન ને સમાજ વિજ્ઞાન એ બધ છઠ્ઠા ધોરણો ને બધી આવે બધી.
એ એવું છે એમ.
ભારત ન પરિચય ને આ બધ. હા. દેશ ન આ બધી પેલા ન રાજાઓ ન બધું. હા ઇતિહાસ બહ આવે ગણિત નમાં આવે.
એવું છે અત્યારે તમમે બી એસ સી કરીએ છેવે આગળ જોઈએ.
હા તમારે તો બાવ દિનમાં જ એટલે પ્લેસમેન્ટ આવતા સાર પ્લેસમેન્ટ આવતા કંપની મોટી મોટી કંપનીમાં.
હા અમારે એવું કે બે ત્રણ કંપની ન અમને ખબર છે એક રિલાયન્સ કરીને આવે છે એક પસા હક છોકરા લઇ જઈશ.
હા હા.
બીજી નિનીરમા આવે ને બીજી એક કંપની ત્રણ નું ખબર છે.
હા તેમાં સારું પેકેજ તો સારું આપતામાં લાગી લાવી તમારે પછી. એક્સનલ માં કરે દ જો છું. ચાર વાર કરવાય તો બી એસ સી ના.
હા એવું બી છે હું કઈ એમ એ સી હલા આપડે લેવા આવે ને તો એ જાય તો પછી કરી દે ખાઈ.
હા પછી એક્લમાં શરૂ કરતી બી એસ સી પ એમ એસ સીધ ું નાાય.
હા હા એટલે હું કે આ ખાલી બોલા હારુ. રિલાયન્સ વાળા લઈ જાય ને એમાં આવી જઈ ને મે તો મેળ આવી જાય.
હા એમાં હા એકસ્ટ્રામાં કરી દેવાય ને બ તમારે એમસીને એમસસી થઈ જાય પગારી ચાલુ થઈ જાય. પછી એક્સપીરિયન્સ સારો હોય તો પછી પગાર વધે પાછો.
હા એ વાત સાચી. એમાં કક સ્ટાર્ટિંગ અમારે ત્રીસ હજાર નું કેતા થા.
તો તો સારામાં સારું ગ બાકીના અત્યારે તો વીસ પંદર એવું જતું બા.
હાા એટલે રિલાયન્સ વાળા લઈ જાય ને ઈ ના ખાલી ત્રીસ હજાર બાકી નિરમા વાળા ને બધા વીહ ને. પિંગ એમ જ.
હ હા તો તમારે થોડીક મહેનત કર લાવ તો નેળા આવી જઈશ.
હમ એમાં શું હોય કે અમારે આખા ત્રણ ચાર વર્ષ સીમસી પર્યા હોય ને આપડે. બે બે વર બે ત્રણ વર.
હા હા.
એમાં જેટલું કેમિસ્ટ્રી ભણાવ ને બધું. પૂછો, એવું ઇન્ટરવ્યૂ લે ને એમ કરે.
હા હા એવું જ.
ભાઈ, માપ શું આપણે હોય ને. તો ક્લિયર હોય ને સસસી મહિને લઈને.
જેને પેટી ન હોય એને લઈ દઈ એમને.
હા એવું જ છે.
હા ઇન્ટરવ્યૂમાં થઈ જાય તો.
હા હા ઓલા આવ્યા હતા મતલબ ગઈ કાલે ઓલા વાળા લાયન્સ વાળા લઈ ગયા હતા ને, ઓલા પછી કકસાલી પીસસલી તો વળી બે નિર્માણી બેલ ગયા હતા.
હા એ હું છું.
હા.
હા, શું કહેવા માંગો છો? રહેવાનું કઈ બાજુ તમારે?
રહેવાનું કયા કામમાં ખબર છે? આગળ તો રોડ કરીને ટોકીઝને છે.
હા હા, ઓલી નહીં જુની ટૉકીઝ.
હા, હા, જૂની છે ને, શર્ટ છે મોટું આમ બિલ્ડિંગ જેવું. કાનૂન એવું છે ને અંદર આમ લખેલું છે આમ બોર્ડ એવું મૂકેલું છે.
હા.
સરદાર પટેલ ભવન રાખેલું છે ને એની પાસે છે.
હા શું જવાનું સારું?
રમવાનું તમે ઠીકઠાક હોય. કહું કે એમ રહેવાનું ને બધું બધું ઠીકઠાક, પણ આપણે કંઈ ગયા હોય ને બધા ગયા હોય ચાર પાંચ-છ હોય તો પૈસા કાઢે.
હા, એ સારું. એમ તો ચક્કરે બેસવાનું હોય તો પૈસા કપાઈ જાય.
હા, એમ જ ને. બીજે થાય એમ કે પૈસા-પૈસા કાપી દે, અને અહીંયા ચાર-ચાર હજાર. પાંચસો બીજા બધા જ હોય તો પાંચ હજારની ઉપર જ હોય.
હા, એમાં પચીસસો ને એવું જોઈએ.
હા, અને ખાવાનું તો સાંજે જ હોય ને ક્યાં બરાબર છે ને જાણીતા માણસે.
હા, એ સારું જાણીતા હોય તો સારું રહે એમ.
એમ જ ને.
હા.
હવે આવો ને આ બાજુ કોક દી જુનાગઢ બૂનાગઢ ગીરનાર ચડવા.
હા હવે બસ ત ગાંધીનગર થાય એ પહેલાં આવવાનો વિચાર તો આવવાનો છે દોસ્તાર દોસ્તારો કે જઈ આવ્યે. જુનાગઢ બાજુ પાછી તૈયારી કરવુ હા.
હા અમના હું બે ત્રણ દી થી આવે વરસાદ પડે તે ગિરનાર ચડવાની ના નો પડે.
હા, વરસાદ તો હારો છે એટલે વાંધો ન આવે.
હા, હમણાં શું કે બે-ત્રણ દિવસથી ચાલુ થયો, બાકી તો પાણી ધબળક હતું, વરસાદ જ નતો.
હા, અહીં પણ એવું જ છે. વરસાદ નોતો કંઈ તડકો હતો. મેં જીવાય કે ના અયા બો ફૂવારા ચાલુ કર્યા પાણી વાળું પડતું.
એવું ક્યાંનું કોઢનું વાયુ વધી ગિયા
હા, કોયડામાં છે ને
એવું છે, અત્યારે તો વરસાદ આવી ગિયો તો સારું જ જો.
હા, અત્યારે તો વરસાદ આ બે દિવસથી છે થોડો-થોડો એટલે વાંધો નથ આવતો બો.
એ જ અયા અમારી બે ત્રણ દી હારો મારો હાલે
આ હા તમારે હું જમીન બમીન છે?
હા અમારે છે જમીન થોડી ઘણી એમાં અડધા છે એમાં મેડવી છે અડધા માં કપ પા ને એવું બધું વાયેલ છે. હા અમારે તો હું કેય ઉનાળાનું કોળા નું વાઈ દીધું તું તે એ પાણી એકાદું વાળી દીધું તું.
હા તમાર તે બાજુ પાણી હોય એટલે વાંધો ના આવે અમાર બાજુ ના હોય.
હા હું ના બાજુ નું
હા એ બાજુ જ પાણી હોય તો વાંધો ના આવે તમારું.
હા હા એ તો હું કેય અમારે ઉપરી રાયવુ જેની હોય એને ખુ ખૂંચતી હોય બાકી ઊંડીયુ જેને હોય ને એને ન વાંધો આવે. બાકી ઉખરી હોય ને તો ફરું ના થાય ને એટલે હું એ તળયું દેખાય જાય એમ. સુકાય જાય આખી.
હા એવું સે.
એટલે હું કઈ મતલબ વાંધો ન દરિયો પાહે રેય પાણીથી તો રેય થોડું ઘણું.
હા તમારે દરિયા એ બાજુમાં છે એટલે પાણી તો રેય આજુબાજુ
હા દીવ કાઠોનો અમને ઓલો થાય ને ટચ થાય ને
હા હા. તે તમારે થોડુંક જ થતું
નાથી અમારે થાય પાંચસો કિલોમીટર થાય.
હા. હમમ બસ આવયે એક દિવસ તમે ઘરે જાઉ તો ફોન કરજો આવ્યે દીવ બાજુ
હા તમ તારે ફોન કરજો ને આપડે ઘેરે જ હોય અમારે શું કેવાય વેકેશન બેકેશન હોય ને એટલે અમે દીવ પાણી માં રખડતા હોય.
હા તમારી બાજુ કામનું ને હારું હોટલમાં ને
હા અમારી હોટલમાં હોય પછી એમ કે માં ટ્રી માં ને બો જાય દીવ માં
હા હા.
એટલે અમારેને ચાલુંસ હોય સા મોટું સા મોટું કઈ કામ
હા એ સારું તમારે કામ સલું રહે એટલે વાંધો ના આવ્યો પૈસા બધી ત.
હા, હામારે શું કે હોટલું દેવીમાં ભાઈ હોટલું ઘણી હોય ને એમાં ઘણા માણસ ગમાય જાય.
હા એ હોટલોમાં તમારે બહુ મોટો ફાયદો થ એમાં હોટલોમાં મેનેજરમાં. વેટરમાન રહી છે સારું.
હા હ હા હું કઈ મોટી મોટી હોટલ હોય તો ઘણા ઘણા માણસો જોઈએ.
હા.
પછી જે આમ માછ મારા માસીમા બહુ ખાડીુમાન બહુ જાય બધા.
હા તમારી પાસેુ દર બાસુમાં છે એટલે મત્છમાં જતા હ.
હા હા એટલે હું ક બેઠા જ હોઈએ જ કક કામ હોય.
એ સારું તમારે ઠીક ને કામ સર જો એટલે વાંધો ના આવે, અમારે તો આ બાજુ ક ન ચમીન છ એ બીજું કઈ.
હા એ તમારે ખાલી શું કે જમીન પાણી હોય એમાંલક કામ થાય.
હા પાણી હોય્યાં લાગે બાકીને અ તો બીજો કઈ ધંધો નઈ હોટલ નઈ દરયો નઈ પાણી બીજું.
એ એવું છે.
હમ.
હા. તો મા હા. એવું છે.
હમ.
હા લેતો પછી નિનીરાતે કરી.
હા હાલો તો આ બાજુ આવો તો ફોન કરજો બાકી ફોન કરી બાજુ આવી. હાલો. તો વાંધ